હેલો
હલો, કેમ છો કેવું ચાલે, તમારે આમ
હા, એકદમ આમ શાંતિ છે, અત્યારે તો
અને. આજના આધુનિક યુગમાં, તો કેવો મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ. આાગ બની ગયો છે.
હા, એજ ને મોબાઈલ વગર તો આજકાલ કોઈને ચાલતું જ નથી.
કોઈ માણસ આમ મોબાઈલ વગર, તો આમ એક દિવસ પણ ના નીકાળી શકે
હા, હાથમાં ને હાથમાં જ હોય છે, ફોન તો
અને જોઈ લુંને, કે વાત વાતચીત છે અભ્યાસ છે, મનોરંજન છે, ઓનલાઈન ખરીદી છે. અને બેન્કિંગ જેવા, અનેક કાર્યોમાં આપણે આ મોબાઈલ ઉપરજ નિર્ભર, બની ગયા છે.
તો તમે સાચી વાત કીધી કે અ બધી જ વસ્તુ, આપ આપણે ઉઠીએથી માંડીને કે આપણેે સુતા, સુૂતા પણ અમુક, લોકો તો મોબાઈલ જે છે. જોતા જોતા સુઈ જાય છે, એમ
હા. એટલે જો, તમે મોબાઈલ નો ઉપયોગ ઓછો કરો, ને તો એ સારું રે
હા, અ જે ઓછો, તો કોને કહેવાય કે આપણે કઈ, પરિભાષામાં એનો ઓછો કહી, શકીએ
તમે આમ એક દિવસ, જો મોબાઈલ વગર કાઢો ને તો હા કહી શકાય, તમે ઓછો યુઝ કર્યો
અ મતલબ આખો દિવસ મોબાઈલ, વગેરે
હા
ઓ ટ્રાય કરવા જેવું, છે.
હા, પરંતુ બોલો, બોલો
આમ, મેં કીધું ને કે ટ્રાય કરવા જેવું, છે. એના પરથી મોબાઈલમ, એક આમ ટાસ્ક મળી ગયયો હોય, એમ કે જાણ મોટો દઈને, તમને એવું લાગે
હા.
તમને શું લાગે, કે મોબાઈલ વગર ન આપડે એક દિવસ કેવો હોઈ, શકી
મોબાઈલ વગરનો, એ દિવસ આપણે આમ કહીએ ને, તો પરિવાર સાથે આપડે વધુ સમય વિ બતાવવી શકીએ છે.
અ, હા પણ મને એમ લાગે, ત્યાં સુધી આપડે એ દિવસે મોડા ઉઠીએ, કદાચ
હા, અમુક માણસો હોય, એવા કે આમ મોબાઈલના લે એટલે કંટાણી ના સુૂયદ, રે આખો દિવસ
અ એ ખરું અને અમુક લોકો કેવું હોય, કે મોબાઈલ એલાર્મ સાંભળીને જ ઉભા થતા હોય છે.
હા એ ખરાબ આદત કેવાય ખરાબ તો ના કહી શકાય પણ આમ સારી આદત ના કહેવાય કેમ કે તમારે જ આમ ડેલી એવી આદત પાડવી જોઈએ ને કે તમારે જે ઉઠવાનો ટાઈમ છે. એ ટાઈમે તમારી આમ આંખ ખુલી જાય કોઈ આમ જગાડવાની જરૂર ના પડે કોઈ મોબાઈલ કે કોઈએ
હા હા એ તો સાચી વાત છે.
હા
તો અમુક કે થોડી વાર છે ને ફોન જોવે
હા
પછી દૈનિક ક્રિયાઓ ચાલુ કરે તો જો ફોન વગરનું દિવસ હોય તો ઉઠીને પછી એ લોકોને સમજાય જ નહી કે શું કરવું એમ
હા કેમ કે એ લોકો નુ આમ માનસિક જીવન જ આમ ફોન સાથે જોડાયેલું હોય છે.
હા
કેમકે એ ફોન એમને તમે ના આપો તો એટલો બધો આમ ચીડચીડીયો થઈ જાય છે ને
હા
કે એનું મન મગજ આમ ઠેકાણ જ નહી રહે
હા એમ એમાં તો કીધું કે દૈનિક કાર્યો જે આપણા હોય છે. એજ પછી ફોન પણ આધારિત થઈ જાય એ હોય છે.
હા
અને આ જે પછી એવું થાય કે અ જે કામ કરનારા લોકો છે ઓફિસમાં એ લોકો ના ઈમેલ્સ રહી જાય જરૂરી કામ રહી જાય દિવસ ના એવું થાય પછી
હા અને જો તમે આમ ફોનનો યુઝ ના કરો ને
હા
સારી બાબત તો એવી થાય કે મિત્રો સાથે તમે રૂબરૂ વાતચીત કરી શકતા હો કેમ કે અમુક વાર કેવું થાય કે તમે મિત્રો સાથે બેઠા હોવ તમારું ધ્યાન તો ફોનમાં જ હોય કા તો તમે ઇન્સ્ટામાં રીલો છ ચલાવતા હોય યા તો કશું કામ કરતા હો તમારું મિત બોલે જ રાખે તમે ખાલી હાયા કરવા રાખો પણ તમને ખુદને કઈ ખબર ન કે ભાન નહી રહેતું કે તમારો મિત્ર શું બોલી રહ્યો છે.
હા અને અ બીજી એક વસ્તુ એવી થાય. કે અ પેલું જે આપડ ઓનલાઈન બેંકિંગ જે છે.
હા
ફોનમાં હોય તો પછી આપણે દિવસે કેશ લઈને જવું પડે બધી જગ્યાએ
હા
એ થોડું આમ તકલીફ પડે એવું કામ છે કેમ કે આજકાલ તો ડિજીિટલ જમાનો થઈ ગયો છે.
હા
એટલે લોકો આમ કેશ લઈન નહીં ફરતા
હા અ હા પછી એક એક વસ્તુ એવી થાય કે એ દિવસ તે ઘણા બધા લોકો ના આપણને ફોન આવે
હા
પણ આપડે પછી એ દિવસે
હા
કોઈના ફોન હા વાત ના કરી શકો અને જો તમારે કોઈ
ઉતાવળિયું કામ હોય તો તમારે એ પર્સનને તમે કીધું એમ કે રૂબરૂ જઈને મળવું પડે.
હા એ વાત પણ છે.
હા અને હા બોલો બોલો તમે બલોને વાંધોની
પણ તમે આમ જો રૂબરૂ જઈને એ માણસ સાથે મળો હવે કોઈ બિઝનેસ સ્કિલ હોય કે એવું કશું હોય.
હમ
તો તમે રૂબરૂ જઈને મળલો તો એ પાછું તમારા માટે આમ ફાયદાકારક રહે કે તમે રૂલ્સ રેગ્યુલેશન બધું સમજી શકો અને ફોનમાં તો કેવું કે તમે હાલો હા બરાબર છે સારું કરી નાખો સાઈન એટલું જ થતું હોય
ખાસ કરીને વોટ્સઅપ મેસેજસમાં
હા કેમ કે રૂબરૂમાં તમે પેપર પણ એની સામે વાંચી શકતા હોય વોટ્સઅપમાં તો તમે પેપર મોકલ્યા જોયા ડન છે થઈ ગયું કામ બસ એટલું જ
અને અ જે મોબાઈલ આપણે મૂકી દઈએ તો એક વૈજ્ઞાનિકોની એક શોધ છે. એવા લોકોના દિમાગનું સ્કેન કર્યું હતું કે જે લોકો બહુ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે. અને એવા લોકોનું જે છે મગજ સ્કેન કર્યું હતું કે જે લોકોનું મોબાઈલનું આમ નોર મલ ઉપયોગ કરે છે તો અ એક અ મતલબ વૈજ્ઞાનિક એવું ફેક્ટ છે કે જે લોકોના દિમાગમાં ગળિયો વધારે હોય હોય ને આપણું જે મગજ હોય એ આમ એકદમ બેન્ડ થયેલ ખબર આમ એ કેહેવાય ને ગળિયો જેવું છે અંદર
હા
તો જે એ જે ઘડયો વધારે હોય ને યાદશક્તિ એની તર્કશક્તિ એની વિચારવાની શક તી વધારે હોય તો જે લોકોને મોબાઈલ તો તો ને એ લોકોની શક્તિમાં છે ને ઘટાડો થયેલો જોવા મળ્યો
ઓહો હો એ વાત તો છે જ સાચી છે તમારી અને તમે જો મોબાઈલનો યુઝ ના કરો ને
હમ
તમે એટલું આમ સ્પોર્ટ્સમાં પણ રુચી ધરાવી શકો છો
હા હું એજ કેવાય જાતિતી હા હા
હા એને કારણે સ્પોર્ટસમાં તમે આમ સારું પ્રદર્શન કરી શકો છો
હા અને એ દિવસે થશે જ એવું કે મોબાઈલ ની હોય તો એ એ માણસને આખો દિવસમાં બેસી રહેેવું પડશે તો કંટાળાના લીધે પછી એ કોઈ એવી પ્રવૃતિ કે એનું એક તો પેન્ડિંગ કામ બધ બે દિવસ એના પૂરા થઈ જશે મને એવું લાગે છે.
હા
કે જે કાર્યો એના પેન્ડિંગ હતા એ બધા એના કાર્યો એ દિવસે પૂરા થઈ જાય
હા
અને અ તમે કીધું એમ કે સ્પોર્ટ્સમાં રૂચિ લઈ શકે તો એ દિવસે કંટાળી જાય તો કેવાય ને કે એવું કેવાય કે ખાલી દિમાગ શેતાનકા ઘર તો ખાલી દિમાગ જે હોય શેતાનું ઘર પણ હોય પણ પછી ખાલી દિમાગમાં ફોન લઈ લઈએ તો એ ફોન જ પણ ફોન છીનવી લઈએ તો પછી ખાલી છે કોઈ રચનાત્મક વસ્તુઓ તરફ દોરી જશે એનું મગજ
હા અને વિદ્યાર્થીઓ માટે આમ જોઈએ તો મોબાઈલ વગરનોો દિવસ આમ ખૂબ લાભદાય લાભદાયક બની શકે છે કેમકે એ જો યુઝ ના કરે તો એના અભ્યાસમાં આમ એકાગ્રતા વધે છે સમય નો આમ સારી રીતે ઉપયોગ થાય છે અને નવી બાબતો પણ આમ શીખ વા મળે છે અને વધુ સમય મળે છે અને એનું જે માનસિક તણાવ હોય એ પણ આમ ઓછો થાય છે ને ઊંઘની ગુણવત્તામાં પણ આમ સુધારો વધારો થાય છે
પણ તમને શું લાગે છે કે આજકાલ કોઈ માણસ આ ચેલેન્જ લેવા તૈયાર થઈ શકે ખરું કે મોબાઈલ વગર જીવવાને
કેમ કે બધા બહુ ગાઢ રીતે આમ મોબાઈલ સાથે જોડાઈ ગયેલા છે
હા
બાજુમાં બેસ્યું હોય તો પણ તમને ખબર ના પડે તમારું ધ્યાન જો મોબાઈલમાં હોય તો
હા અરે અમુક જગ્યાએ એવા ડેટા ઉપલબ્ધ છે કે માણસ એવરેજ છે ને આટલા દિવસમાં આટલી વખત ફોનને અડે છે અને એમાં એવું કવામાં આવ છે કે દર પંદર થી વીસ મિનિટે પંદર વીસ મિનિટ તો પણ હું તો વધારે બોલું છું કોઈ માણસ જે છે ફોનની લોક્ સ્ક્રીન ખોલે કે સ્ક્રીન ખોલે અ એક અપવાદ હોય છેકે કોઈ માણસ કોઈ ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી છે એ કોઈ પ્રેઝન્ટેશનમાં છે કે લેક્ચરમાં છે કે કેવી રીતે એમાં પણ આજકાલ તો લોકો જે છે લેક્ચરમાં પણ વિદ્યાર્થીઓ જે છે ફોન જોતા હોય
હા એટલા આમ ભણવાના સમય પૂરતું કો એનાથી ફોન થી દૂર નથી રહી શકાતું
આ હા સાચી વાત છે અને એટલી બધી અ અધીરતા આવી જાય છે ને કે એટલા બધા એકદમ બસ્ટલેસ થઇ જાય છે ને ફોન વગર તો પાંચ પાંચ મિનિટે ટાઈમ જોવાય કે લેક્ચરનોો કેટલો ટાઈમ બાંધ કેટલો ટાઈમ બાકી છે એ હ તો આપણે કોુક દિવસ કોશિશ કરવા જેવું છે કે આપણે બંને મળી છે મળી ત્યારે કોશિશ કરીએ કે મતલબ એક દિવસ આપણેે બંને જે છે ફોન જે છે આપડ સાઈટમાં મૂકી દઈશું એમ
હા એટલે આમ ફોન વગરનોો જો તમે એક દિવસ કાઢો ને તો એ આપણને આમ સમજાવે કે સાચો આનંદ માત્ર ટેકનોલોજીમાં નથી પરંતુ પરિવાર છે મિત્રો છે પ્રકૃતિ છે અને પોતાના શોખમાં પણ છે
સમયાંતરે થોડો સમય મોબાઈલ થી દૂર રહીને જીવનનો સાચો આનંદ પણ આપણે માણી શકીએ છીએ
હા હા સાચી વાત છે
સારું ચાલો વાતો તો થતી રશે પછી ક્યારેક ફોન કરીશું હા